હેલો.
હા હેલો હા મજામાં જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બસ એકદમ સારું હો.
હા.
બોલો આજે મને એવો વિચાર આવ્યો કે આપણી જે ગુજરાતમાં આપણે રહીએ છીએ તો આપણી રહેણી સહેણી કેવી સરસ છે એમ કે આપણી જીવન જીવવાની રીત અ તમે જૂવો આપણી ટેવો જોવો, આપણા કપડા જોવો, આપણી બોલવાની અલગ બોલવાની રીત જોવો પછી આપણું વર્તન છે જે ગુજરાત તી ઓ નું વર્તન છે ને એ બીજા બીજા લોકો જેમ કે રાજસ્થાની છે. કે લો અ કે પંજાબીઓ છે એ લોકોથી અલગ છે તો કેટલા બધા અલગ છે એમ આપણી ગુજરાતી રહેણી સહેણી બીજાથી કેટલી અલગ છે એમ અને સારી પણ છે કારણ કે મને એવું લાગે કે આપણા ગુજરાતમાં છે ને ચોખ્ખાઈનું અને સ્વચ્છતાનું બહુ મહત્વ છે એમ અને બીજા બધાની કમ્પેર કરીએને તો આપણામાં આમ સાદું જીવન જીવવાની હજી ભલે દેખા દેખી આપણામાં પણ ધીમે ધીમે વધે છે. પણ છતાંય તમે જુવોને કે જે વડીલો છે કે જે આમ મેચ્યોર લોકો હોય ને ઈ લોકો સાદુ જીવવાનું વધારે પસંદ કરે છે એમ. અને વર્તન સારું હોય ને તો આપણેે એકબીજાને માન સન્માન કેમ કારણ કે તમે જૂવોને કે આપણે મુંબઈ છે કે કોઈક મોટા કન્ટ્રીમાં જાઓ ને મોટા સિટી સોરી મોટા સિટીમાં જાવને ગુજરાતની બહાર તો તમારી બાજુમાં કોણ રહે છે ને એનો બી પણ તમને ખબર નથી હોતી અથવા તમે કોઈકની પાસે હેલ્પ પર માંગોને તો એ લોકો એટલા દિલથી હેલ્પ નથી કરતા જયારે અહીયાં આપણે આપણા વર્તન જ બધાના એવી રીતના હોય છે ને કે ગુજરાતમાં એ સારા હોય છે કે એ લોકો આપણને હેલ્પ કરે છે કે નાની મોટી જરૂરિયાતો હોય તો આપડી સાથે ઉભા હોય છે શું કેવું છે તમારું
સાચી વાત છે એકદમ ગુજરાતી કલ્ચર એટલે પેલા તો ગરબા જ શરૂ થાય. જેનું વય એનું ગુજરાત આઈડીએ ટીએક મોજ શોખ અને બીજું ગરબા. એ ગુજરાતીઓની મેઈન આઈડીએન્ટી છે ગુજરાતમાં એક બીજું એવું છે કે સેને ગમે ત્યાં તમે દુનિયાના કશે બી ખૂણામાં જાવ યુપીમાં જાવ એમ. પીમાં જાવ કે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ ત્યાં તમને અનસેફ લાગશે જયારે ગુજરાતમાં આવીને કોઈ બી વસ્તુઓન પોતાને હાસ નો અનુભવ અ મેંહસૂસ કરશે કારણ કે અહીંયા હેલ્પિંગ નેચર બી છે. પાછા એવું નથી કે ગુજ ખાલી ગુજરાતી ગુજરાતમાં જે વસતા હોય ને ગુજરાતીની એવી એક છાપ છે કે ગુજરાતીઓ જોડે બીજા બધા બી આવીને એ લોકોના રંગમાં રંગાઈ જાય છે અને એ લોકોને જોડે પડી જાય છે એટલી એ લોકોની સંસ્કૃતિ મસ્ત છે પ્લસમાં એ લોકોનું ખાવાનું લો, ભઈ ઢોકળા છે, હાંડો છે, કે પછી ખાખરા છે. આ બધી વસ્તુ બધાને એટલી ભાવતી હોય ને કે આજના જમાનામાં કે છે ને યુપી છે, એમપી છે, ત્યાં બી આપડા ગુજરાતના ફરસાણો પછી ગુજરાતનું જે ખાવાનું પીવાનું કો ઢોકળા એ લોકો બનાવીને વેચીને એમાંથી એ લોકો પોતે કો પોતાનું ગુજરાન ચલાવે છે મેં તો એવું બધ એવું બધું ભી એ યુટ્યુબ ને ઇન્સ્ટા પર જોયેલું છે. એટલે કે આટલા યુપીના લોકો થઈને બી એ લોકો હાંડવો અને ખમણ, ઢોકળા એ બધું વેચીને પોતાનું ગુજરાન છે અને મહિનાનો ના ખો રૂપિયા કમાય છે એટલે ખાલી ગુજરાતીઓ વર્તનમાંની પણ એ લોકોનુ ખા ખાવાનું પીવાનું બી એટલું મશહૂર છે ને કે જેની કોઈ વાત જ ની અને ગરબાનું તો શું જ કેવું? કે નવ દિવસ ગરબા ના આવે એના પેલા ભાદરવો સ્ટાર્ટ થાય એટલે લોકો ગરબા રમવા માટે એની રમઝટ માં થનગની જતા હોય અને ચણિયા ચોરી તે લોકોને દર વર્ષે નવી જોઈએ જોઈએ ને જોઈએ કારણ કે ગમે તેટલું ઘરમાં ગ્ય ગમે તે ઓ પણ એ લોકો પોતાનું મો થોડા થોડા સમય માટે બી ગયા થોડા પૈસાથી બી પોતાનું મોજ શોખ તો કરીને જ છોડે કારણ કે એ લોકો ગોલ્ડ ને મહત્વ નથી આપતા વધારે પોતાની જીવનશૈલી ને જ સારી રીતે રેવામાં મહત્વ આપે છે અને પ્લસમાં જેમ બીજા અ બીજી જાતિમાં કેવું છે કે એ લોકોમાં પેલું શું કેવાય દાવરી દાવરી નો રિવાજ બહુ છે જે ત્યારે નદીમાં ભઈ પૈસા વાળા હોય કે મિડલ ક્લાસ હોય કે પછી ભાઈ એના લો લોઅર માણસો હોય પણ બધા માટે એ લોકો એક જ મહત્વ રાખે કે ભાઈ ગોલ્ડ મહત્વનું નથી ઓનલી એક બીજા જોડ વ્યવહાર એક લિમિટ વ્યવહાર જ્યારે કે બીજા બધામાં કેવું છે કે આટલું આપવાનું છે, આટલું લેવાનું છે જે દાવરીની સિસ્ટમ બીજા બધામાં કમ્પલસરી
ગરીબ હોય કે પૈસાાવીર હોય બધામાં અ ભઈ બઉ દૂર છે એ લોકો આ વસ્તુ અમને અને અમને ઘર બાર
સાચી વાત છે ભાઈ અને તમે જે કીધું ને તહેવારોનું તો આપડે તમે જુઓ ને હાલો તમે જે કીધું ને તહેવારોનું તો તમે જુવઓ ને ગુજરાતમાં કેટ- લા અલગ અલગ જાતના તહેવાર હોય છે. કે આપડે તમે ગરબાનું કીધું નવરાત્રી ઇ તો છે જ તે બરાબર છે. પછી ઉત્તરાયણ છે દિવાળી છે જન્માષ્ટમી હોય કે હોળી, હોય કોઈ પણ તહેવાર હોય ને તો જેવો તહેવાર આપણેે ગુજરાતમાં ઉજવીએ છીએ ને જે હર્ષ ખુશી આમ આપણને તહેવાર ઉજવવાની પણ એટલી ખુશી થતી હોય, અને આમ આપણને કેટલો ઉત્સાહ હોય કે આ તહેવાર આવવાના હોય ને ઈ પેલા તો આપડે તહેવારો માટેની તૈયારી શરૂ કરી દીધી હોય. તમે જેમ કીધું ને કે નવરાત્રી છે તો ચણિયા ચોળી ઈ બધું એની તૈયારી કરી દેતા હોય દિવાળી આવે છે તો ફટાકડા ની તૈયારી કરતા હોય હોળી આવતી હોય તો કલરની ને એ બધી તૈયારી કરતા હોય આના લીધે શું થાય છે ખબર છે ઉત્સાહ તો છે જ કે જે તૈયારી કરે છે પણ જે નાના નાના માણસો છે ને એ લોકો આમાંથી એ લોકોની રોજગારી બી કમાઈ શકે છે એ લોકોને એક છે ને સિઝનલ ધંધો મળી જાય છે કે ચલો આ તહેવાર આવ્યો તો હવે આપડે આ વસ્તુનું વેચાણ કરી ને તો આપડણે એમાંથી કમાઈ લેશું એમ એટલે નાના માણસો માટે પણ આ સારું છે કે આવી રીત- ના આપણેે બધા તહેવારો આવી રીતના ઉજવીએ છીએ અને મને છે ને ગુજરાત નું મેઈન શું ગમે ખબર છે? કે મહેમાન ગતિ આપડામાં જે આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હોય ને આપડે જે રીતે એમ રહીએે ને કે આપડે અતિ- થી હોય ને તો એવું કેહેવાય કે અતિથિ દેવો ભવ એમ કે આપડા ઘરે જાણે ભગવાન આવ્યા. તો આપણેે મહેમાનોની આગતા સ્વાગતા એટલી કરીએ ક્યારે કે એવું બને કે આપડે થોડુંક ઓછું વધતું ચલાવી લેએ પણ જો મહેમાન આપડા ઘર આવ્યા છે ને તો એને તો કઈ ઓછું ન પડવું જો એમ એ આપડી જે માન્યતા છે ને આપડા જે સંસ્કાર છે. કે જે આપણને આપડા વડીલો તરફથી જ મળ્યા છે. એ બહુ સારું છે કે સંસ્કાર છે ને પરિવારને જોડી રાખે છે. આપડા જીવનને એમ સાદું બનાવે છે કે તમે કોઈ ખરાબ રસ્તે બી ના જાવ તમને વ્યવસ્થિત રીતે રેવોને સમાજમાં પણ તમારું એટલું બધાની સાથે સામાજિક કોન્ટેક પણ રહે એમ અને બાકી તમને એતો ખ્યાલ જ હશે કે વેપાર માં તો બધા એમ બોલતા હોય કે ગુજરાતીઓનું જે મગજ ચાલે ને વેપારમાં ઈ તો બીજે કોઈ- પણનું ના ચાલે એમ એટલે મને તો એવું લાગે કે આપણે બહુ લકી છીએ કે આપણને ગુજરાતમાં જન્મ મળ્યો છે આપણને બધી રીતના અ બધી બધા ચાન્સ મળે છે શું કેવું છે તમારું
બરાબર એકદમ બરાબર અને ગુજરાતમાં તમે મહેમાનની વાત મહેમાનગીરી ની વાત કરી તો આપડે ત્યાં કહેવત છે કે ગુજરાતીઓને તા અગર મહેમાન આવે અને જો ખાંડવી બનાવી હોય ને તો એને લાગે કે ભય ખાંડવીમાં એટલી મહેનત હોય ને કે ભાઈ એણે આજે ખાંડવી બનાવેલી છે એને કે મહેમાનને લાગે કે મારી મહેમાન ગતિ બવ સારી રીતે થયેલી છે કારણ કે એમાં એટલી મહેનતને જફા હોય કે કોઈ બનાવવા જ ન ઈચ્છે ને જો એના ઘર માં એજ વસ્તુ બની હોય ને તો માની લેવો કે એની એને સો ટકા મહેમાનને પૂરો માન સન્માન આપેલો છું એટલું મહત્વ છે એ એ ખાંડવીનું અને એ વસ્તુનું એટલે અને કોઈ બી મહેમાન આવે એટલે એ લોકો એની પછાડી જેટલું થાય, પોતાનાથી થતો જેટલો ભલે પૈસા ઓછા હોય પણ પો તાનાથી થતું જેટલી બી આગતા-સાગતા થવાની એ લોકો ટ્રાય કરતા જ હોય છે. અને કરતા જ રે અને જેમ તમે કીધું કે આપણે ગુજરાત માં આવેલા છે. જન્મ જન્મ લઈ ને તો આપણા માટે ખરેખર સૌભાગ્ય ની જ વાત છે કારણ કે બધા જ આ વસ્તુ કે હોય કે ગુજરાતમાં લોકો જેટલા સેફ છે ને એ દુનિયાના કોઈ ખૂણામાં સે-સેફ નથી. જેટલા સેફ આપડે ગુજરાતીઓ ગુજરાત માં છે અને જે ગુજરાત ની જે રહેણી કરણી છે. એ બધા થી નિરાની અને અલગ છે. તમે જેમ કીધું ખા ભાઈ ગરબા સિવાય બીજા બધા એવા તહેવારો છે. એ લોકો બધા જ તહેવારો હોંશે હોંશે મળાવે છે. કોઈ વસ્તુ માં એ લોકો પાછળ નથી રેતા, મોજ શોક તો ઠીક પણ એક બી તહેવાર એવ ભઇ જેવી રીતે દિવાળી આવે તો દિવાળી માં આખા ઘરને શણગારે છે. રંગોલી કરે છે. દીવા બાળે છે. ત્યાર ત્યાર પછી એ લોકો છેને આખા ઘરને શણગાવે પછી નવા કપડાં લેવા નીકળે તો આખું ફેમિલી સાથે નીકળે અને સાથે પોતે જોઈન્ટ ફેમિલી માં રે જે રેતા હોય તે લોકો તો આખું પોતે ફેમિલી લઈને એક બીજાની ચોઈસ થી કપડા લે આ બધું એક સંસ્કાર જ છે જે ગુજરાત ના ગુજરાતીઓ માં જ આવે છે. અને એ લોકો જો બીજા બીજી જગ્યા રેવા બી જાય ને પણ પોતાની સં સંકૃતિ અને પરંપરા અને સંસ્કારો લઈને જાય છે. જેમ કહેવત છે કે ભાઈ ગુજરાતીઓ પોતાની ભાષા કોઈ દિવસ છોડે ની એટલે જ એ લોકો આગળ છે. કારણ કે બીજા બધા ભાષાઓમાં કેવું હોય મરાઠી છે, સિંધી છે કે અધરવાઈઝ જેટલા બી છે, એ લોકો પોતાના ઘરે બધા અલગ અલગ ભાષા બોલે છે જયારે ગુજરાતીઓ કોઈ દિવસ પોતાની ભાષા ને નથી છોડતા કદાચ એ લોકો એટલે જ બો બધી જગ્યાએ આગળ છે. કારણ કે એ પોતાની ભાષાને કશે ઘરમાં બી નથી જોડતા પોતાના છોકરાઓને પોતાની ભાષા પેલે જ શીખવાડે છે. ભલે ઈંગ્લિશ આજે આગળ પડતું છે, પણ એ લોકો પોતાના છોકરાઓને ગુજરાતી તો પેલા જ શીખવાડે. કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં પણ મૂકીએ ને પણ આપણા છોકરાને ગુજરાતી તો બોલતા આવડવું જોઈએ. બરાબર કે નહી તમારી વાત? તમે મારી વાતથી સહમત છો કે નહી?
સાચી વાત છે, એકદમ અને આજે તમે કીધું ને કે બાળકોને પણ ગુજરાતી આપણે વારસામાં આપીએ છીએ. એ તો સો ટકા સાચી વાત છે. મારી ડોટર જ અત્યારે કહેવાય ને સીબીએસઇ બોર્ડમાં ભણે છે કારણ કે ટાઈમ પ્રમાણે આપણે ફેરવવું પડે એમ બોર્ડ. પણ તો પણ તમે જોઓ ને અમારી સાથે ગુજરાતી માં વાત કરે છે. ગુજરાતી વાંચતા લખતા આવડે છે. બધું હજી તો બવ નાની છે. પણ તો પણ એ આપણે સંસ્કારમાં જ છે કે આપણે શીખવાડીએમ એને અને મને ગુજરાતીમાં સૌથી વધારે મારું ફેવરટ કવ ને તો ગુજરાતી વાનગીઓ. આપડામાં જે અલગ અલગ વાનગી હોય ને કે જેમાં મી ઠો મીઠો સ્વાદ હોય. આપડે ખટાસ વાળું બી ખાઈએ, ગડપણ વાળું ખાઈએ, ખારું પણ ક્યારેક ખાઈએ, તીખું ખાઈએ. તો એ બધું તમે મિક્સચર જુઓ ને તો એ આપડા ગુજરાતમાં જ મળે. તમે બીજી બધે જાવ તો અમુક જગ્યાએ એ ગળપણ ના યુઝ કરતા હોય, અમુક જગ્યાએ મરચું ના યુઝ કરતા હોય, પણ આપણે બધા મસાલાઓને યુઝ કરીને એટલું સરસ વાનગીઓ બનાવીએ ને. ક્યારેક અમુક વાનગી ઓછા તેલમાં બને, ક્યારેક અમુક વાનગીઓ વધારે તેલમાં બને એમ. અને પછી કેવું થાય કે આપણા ગુજરાતમાં તો લગભગ એવું હોય કે આપણેે બધા શાકાહારી હોય એમ. તો દાળ, કઠોળ, અનાજ, શાકભાજી એનો પણ એટલો ભરપૂર ઉપયોગ થતો હોય. તો આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે જે ખેડૂતો છે ને એને પણ આપણે હેલ્પ કરીએ છે, કે આપણે આ બધી વસ્તુનો યુઝ કરીએ, તો એ લોકોને માટે બી એને એક જીવનનું કેહેવાય ને કે જે એની ઉપર જ એનું નિર્ભર છે ખેતી ઉપર. તો એમાં પણ આપણે વધારે હેલ્પ કરીએ છે, કારણ કે આપણે બી નોનવેજ તો ખાતા નથી. તો ગુજરાતીઓમાં મને આ વસ્તુ પણ બહુ જ ગમે છે, બરાબર છે ને.
એક્ઝેક્ટ બરાબર ખાવાનું જ ગુજરાતીઓનો મેન ખાવાનું જ પરફેક્ટ એટલું મસ્ત છે. કે એના જેટલી વેરાયટીઓ તમને કોઈ સમાજમાં મળશે નહી. એટલે બહુ આનંદ થયો ગરવી ગુજરાતના અને ગુજરાતીઓ વિશે વાત કરીને. પાછા મળશુ, થેન્ક યુ.
હા ચાલો આવજો બેન.
આવજો.